હાલો.
થાય છે ભાઈ?
સંભળાય છે, સંભળાય છે, તમને સંભળાય છે ને મારો અવાજ?
બસ, મીઠો મીઠો આવે છે.
સરસ સરસ કેમ છો? ક્યાં હતા? હમણાં ઘણા દિવસ થી મળ્યા નથી? કીધું યાદ કરું આજે.
ના, ના, અત્યારે તો ક્યાં છું, ઘરે જ છું, બીજે ક્યાં હોય?
સરસ સરસ, બરાબર એટલે મળવા નથી આવ્યા એમ ને? નઈ તો બારે નીકળો તો તો અવશ્ય મળવા આવો તમે તો.
હા, આવી જ જઈએ તમાર તાં.
બરાબર, બરાબર, કેવું છે તબિયત પાણી? કેમ છે બધા ઘરે મજામાં ને?
હઉ, બધા મજામાં છેય ઘરે.
બરા બરાબર, કેમ છે છોકરા બધા એકદમ મજા ને?
તા છે, નવરા બેતા અથી ને જોઈને
એ તો એવું જ હોય ને અવે. છોકરા આવે પછી.
હા. પેલા એમ અતું કે નથી આમ હોય તો મજા આવે, ઘર ખા જાગે, ને અવે ઘર ગાજેરું.
એ તો ભઈ અવે છોકરા હમણાં છે તમાર ત્યાં. સમજો કે મહિનો મા માન ત્યાં જાય ને તો પછી એકદમ સૂનું થઈ જાય, તમને બી મજા નઈ આવે, ભલે અમણાં એવું લાગતું અશે કે ઘર કુદા કુદ કરે ને મસ્તી કરે. જયારે નઈ હોય ત્યારે એમ થાય કે બધું ખાલી ખાલી થઈ ગયું.
હા, લાગે એવું થોડું -થોડું. પડે, અવે એવું છે કે એની પછીત તો એ છોકરા આવવાના જ છે એટલે મેનત કરતા રઈ પોતના રીતે.
હાં, તો બરાબર જ છે, શું કેવો છો બીજુ? હું કેતો તો અમણાં ઓનલાઈન કંઈક સેલ ચાલુ થવાનો છે આજ આજથી. તો વિચારતો તો ફોન ને એવું લેવાનું છે ને અવે તમને પૂછી જોઉં, તમે ઘણી વખત ઓનલાઈન શોપિંગ કરી છે, ઘણી બધી વસ્તુઓ મંગાવી છે, તો કઈ રીતે થાય, શું થાય? થોડુંક તમારી પાસે નોલેજ લઈએ, તમે ઈ એમ આઈ ઉપર પણ ઘણી વસ્તુઓ લીધી છે ને બધા દોસ્તારોને બી ઘણી બધી મંગાવી આપી છે તો
હાં, એટલે ઓનલાઈન શોપિંગનું હું કરું જ છું, પણ એની એમાં શું છે કે અત્યારે એની અત્યારે એની માથે થ તુ નથી, કાણ કે એની અત્યારે અ થોડુંક ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ આવતી છે.
બરાબર, બરાબર, એટલે આ તો પૂછ્યું કે કઈ રીતે મતલબ અવે ફોન લેવા મા મારે શું કે ફોન લેવાનો છે હવે એક.
હં, અવાજ થોડો કપાયો.
હાં. હવે મારે છે તે ફોન લેવાનો હું વિચારું છું કે મારી પાસે ક્રેડિટ કાર્ડ ભી છે ને ડેબિટ કાર્ડ ભી છે બધું છે, તો હમણાં સેલમાં શું છે કે વિચારું કે સેલમાં થોડોક સ તો પડે બે પાંચ રૂપિયા. તો તો આપણને ફાયદો બી થાય હવે એ. કિંમતનો કોન આપડે? બે પાંચ હજાર રૂપિયા મોંઘુ લેવો એની કરતા થોડું સસ્ત હા મને આપેડે ક્રેડિટ કાર્ડ છે તો એનો ઉપયોગ. કરીને બે હજાર હજાર નો જે ફાયદો થયો તે લઈ
હા.
એમ કરી હું વિચારતો હતો આગળ મે જોયું મારાં આપણા બધા મિત્રો હતા એમની પાસે સાંભળ્યું તમે બેગને એવુ બધું મંગાવ્યું હતું ઓનલાઈન શોપિંગમાંથી એમાં ઘણો ફાયદો થયો હતો તમને સાચી વાત છે?
સાચી વાત છે એનામાં શું છે કે એની હવે જો મારું કેવું આવે કે હવે હમજી લો ત્યારે મારા પાહે મો મોબાઈલ છે હવે ઇ એનથી ઊંચું મોડલ લોન્ચ થવાનું હોયને લોન્ચ થઈ જાયને ત્યારે હું જૂનું મોડલ લઉં પણ મને એની બહુ ડિસ્કાઉન્ટ મળે બહુ સારો કિંમત મળે. અને મજા આવે એમ હમજા તમે, થોડીક વાટ જોવી પડે આપડે પણ ઇ વસ્તુ કરાય.
ના હું ઇજ વિચારતો હતો હમણાં જે કંપની એટલે કંપની જોયો છે તેમાં ઊંચું મોડલ આવ્યું છે એને લગભગ છ સાત મહિના થઈ ગયા અને એનું નીચું મોડલ હજી મળે છે. હવે એના નીચા મોડલમાં લગભગ આ વખતે ચાર પાંચ હજાર નો ડિફરન્સ છે તો મે કીધું હવે લેડીસોને જ વાપરવો છે તો એટલી બધી હાઈફાઈની જરૂર નથી તો માપમાપનો ફોન એ બરાબર છે. ચાર પાંચ હજાર ના ફરકમાં આપ આપણને એ ફોન મળતો હોય આપણા બજેટમાં આવતું હોય તો એ લેવાનું વિચારૂ છુ. તો. ઉપર થી ક્રેડિટ કાર્ડ બી ઇ વપરાય છે તો એમાં કંઈક હજાર બે હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળી જાય તો એ એક્સ્ટ્રા.
હવે અત્યારે તમને જ કહું ને અત્યારે મારો ફોન આ લીધો એનથી આગલું મોડલ લોન્ચ થઈ ગયું હતું ને મને લેવું તો આ મોડલ જ કારણ કે મેં વાટ જોઈ હવે જે હું આઈલુ મોડલ લઉં તો એ મને સસ્તું પડે હવે એમાં કેવું કર્યું કે એની જયારે લોન્ચ થયું ને એના પછી મેં લીધું ને અનામાય પાછું મેં ક્રેડિટ કાર્ડ નું ક્રેડિટ કાર્ડ કરાવ્યું તો થોડું ડિસ્કાઉન્ટ જડ્યું.
બરાબર આપણને એ તો ઘણો ફાયદો થાય હવે તમારે જૂનું મોડલ લો હવે એ વસ્તુ જૂનું મોડલ છે તે કઈક ખરાબ તો છે નહી જયારે નીકળ્યું ત્યારે એ તો ટોપ મોડલ જ હતું. હવે એ વસ્તુ નવું આવ્યું તો થોડોક ફરક આવ્યો થોડો ઘણો ફરક છે વસ્તુમાં. આપડે એટલું બધું ફરક હવે સમજો એટલા બધા ક્યાંય ફોટા કે માપમાપની વસ્તુઓ કરવાની હોય લેડીસોને એટલે ચાલે કે બીજું કે ઓનલાઈન આપડે શું છે જે ખરીદી કરીએ ને તો ફાયદો થાય. હવે રિટેલ માં હું ફોન ની તપાસ કરવા ગ્યોને એ લોકો એમ આર પી ઉપર હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ આપે છે. ઓનલાઈનમાં શું છે કે થોડોક ફાયદો છે. પણ માને બી કેમ છે કે વચ્ચે મેં ઘણા બધા યુટ્યુબ પર વિડીયો જોયા હતા અંદરથી પથ્થર નીકળે છે કે પછી ફ્રોડ થાય છે કે એવા કોઈક વખત ડુપ્લકેેટ કે ફર્સ્ટ કોપી એવી આઈટમ આવી જાય કોઈ વખત વાપરેલા ફોન આવી જાય. એની મને થોડો ડર છે.
ના ના એનું તો કઈ બીવાનું જ નથી કારણ કે એની અત્યારે એની જે આ કંપનીઓ છે ને વચ્ચે બેહેલી જે લોકો એના થ્રુ આપણે માલ લે આપતા છે કોન કે કોઈ બી વસ્તુ હોય તો હવે એનામાં એવું છે કે એની અહ તમે ઓપન બોક્સ કરીલી શકો જેનાથી એની ચાલ એક મિનિટ અવાજ કપાય છે.
હા બોલો.
એક મિનિટ હા એટલે એમ મેં એમ કતો હતો કે એનામાં શું છે કે આપડણે બોક્સ ખોલીને જોઈને પછી જ આપણે પેમેન્ટ આપવું જોઈએ, તો આપડે શું છે કે થોડાક ચોક્સી થઈ ર ને થોડુંક સાવધાન રહેવાય એટલે એવું બીવા જેવું તો કઈ છે જ નહી.
બરાબર છે એ હું તમારી પાસે નોલેજ લેતો હતો કીધું એ વસ્તુ સારું આ જાણવા મળ્યું તમારી જોડે કે જ્યાં સુધી કંપની નો માણસ હોય ત્યાં સુધી બોક્સ ખોલીને આપડ જોઈ લેવાનો. બીજું કે, ઓન ઓનલાઈનમાં શું એ ક્યાં હોય અમુક વખત ઘણા લોકો શું કરે છે કે કપડા કેવા હોય તે તેને મંગાવે દસ દિવસની રિપ્લેસમેન્ટ પોલસી હોય એમનું ફક્શન હોય તે પતી જાયને વળી પાછા મોકલી દે.
એવા બહુ ઓછા લોકો છે કારણ કે જે લોકો કરે છે એ તો બહુ હોશિયાર કહેવાય, આમ કઈને કે હોશિયાર એટલે ભગવાન થી હોશિયાર કહેવાય હજુ સુધી કોઈ પકડાડા નથી એવા લોકો.
હા નઈ નઈ બરાબર છે ને ભાઈ બીજું કે એક-બે વખત તો મેં યુટ્યુબ પર વિડીિયો ભી જોયા હતા કે પેલું ઈયરફોન આવે ને
કયું?
પેલા આ કાનમાં ના પણ
હલો અભળાય છે અવાજ થોડો કપાય છે.
પેલા કાનમાં નાખવાના ઈયરફોન નહી આવે.
હા હા
તે ઈયરફોન આવે ને તે શું છે કે મંગાવે ઓરિજિનલ હવે અઈયા આપણે રીટેલ માર્કેટમાં એ વસ્તુની ફર્સ્ટ કોપી મળી જાય બસો ત્રણસો રૂપિયામાં ઓરિજિનલ ની કિંમત હોય પાંચ હજાર છ હજાર ત અમુક વખત શું છે કે મેં યુટ્યુબ પર જોયું તો એ લોકો શું છે ઓરિજનલ મંગાવે અને પેલું ફર્સ્ટ કોપી બસો ત્રણસો વાળું છે નથી ગમતું એમ કરીને પાછો મોકલ એટલે આમાં શું છે કે આવું રીતે કંપની જોડે લોકો ફ્રોડ કરી જાય.
તમે વિચાર કરો કે એ માયુટ્યુબ પણ ન જોય કારણ કે આપણું ઈન્ડિયા એટલું આગળ છે કે માણસમાં પોતે જ બુદ્ધિ આવી જાય કારણ કે જે તૂટી તૂટીને શીખે ને એ વીર કહેવાય હમજાય એટલે આ તયની આપણે ઈન્ડિયા ની કલાકારી છે કણ કે- કેમ એની માણા જોઈને બાટલીમાં ઉતારવો આ તો કંપનીને ઉતારી દેતી છે બહારની દેશની એટલે આપ ઈન્ડિયા ક્યાં પહોંચી ગું તમે જુઓ આ આ વ્યક્તિને આપણો દેશનો મંત્રી પ્રધાનમંત્રી બનાવો એટલે દેશ આપણું આગળ થઈ જાય જે વ્યક્તિ તમે બાત કરો ને.
હા બરાબર છે ને, હવે એને બનાવીએ તો એ બીજા દેશોને બાતલીમાં ઉતારી જાય એવું લાગે.
હા પણ આપડે તો વેપાર જ કરો છે એને ખાલી તમે હાથ મૂકો ભલ ભલા ને ઉતારી જશે તમે વિચાર નહી કરો આપડે તો વેપાર જ કરો છે.
હા એ વાત સાચી છે હવે ઓનલાઈનમાં હું જોતો હતો હ બે વેબસાાઈટ છે એના પરથી હું કમ્પેરિજન કરતો હતો પણ હવે જોઉં છું એ વેબસાાઈટમાં મને સારું ને સારી ફેસલિટીને મતલબ સર્વિસ સારી મળે. એ કરીશ હવે એ કંપનીનું છે ને અહિયાં સર્વિસ સેન્ટર કે છે કે નહી એ બી મારે બધું ચેક કરવું પડશે. ઓનલાઈન આપણે તમે બેગ લીધી હતી તેવી બેગ મતલબ ક્વોલિટી સારી આવી હતી?
સારી સારી એમ સારી જ હ કારણ કે હવે જુઓ આપડે તો એમ ખબર ના હો આપે કંપનીની લીધેલી તો સારી ક્વોલિટી હવે એનામાં એવ છે કે
તો આપડો તો ટુર દસ દિવસ નો હોય તો પછી સમજો કે વાપરીને પાછી મોકલી દઈએ તો ચાલે?
હવે જુઓ, એના માટે તો એ લોકોને ખબર નહી પડે તો ચાલે હવે એક મારો મિત્ર જ હતો એને શું કર્યું કે એના લગન આવેલા તે એ જાણે નહી પેલા દૂર લઈ ગયેલો એને શું કર્યું કે શેરવાની મંગાવી બધી જોડ મંગાવી લગનમાં પેરી પછી પાછી મોકલી દીધી.
બરાબર, એટલે વ્યવસ વ્યવસ્થિત પેરી વ્યવસ્થિત પહેરવાનું એને બગડે નહી એ. રીતે પછી, હા બરાબર સમજી ગયો એટલે એ રીતે થાય આમ
તું છે અવે આપડે તો એવું ગમે ઈ જરાય ના ગમે.
ના ના, આપડે તો ના કરીએ, આપડે તો ના કરીએ પણ, ઘણા લોકો કરે છે ને એ ઉપર વિડીયો જોયા છે ને બધા સમજાવે છે. કે કે આ રીતે કંપની જોડે લોકો કરે છે
હા એટલે ઈ વસ્તુ ઘણી થતી છે પણ હવે પછી મેં કીધું ઈ કરાય નહીં. કારણ કે હવે એવું કરી તો પછી હવે હમજી લો
આપડે તો ઈમાનદાર વ્યક્તિઓ છીએ. આપડે ઈમાનદાર વ્યક્તિઓ છીએ એટલે આવું ના કરાય.
હા એટલે ઈ કરાય જ નઈ. કો એની ખાલી ટ્રે ટ્રેનમાં ફોન પડી જાય.
હા-હા-હા બરાબર, ચાલો તો મળશું એ એવું હશે તો હું તમને રૂબરૂ મળવા આવું કાલે, કઈ જ મંગાવવાનું શું મંગાવવાનું થોડું મને આઈડિયા આપજો.
ચોક કસ. હલો.